હ હલો.
હ હલો, હા અવાજ આવે છે?
હા હા આવી ર
હા કેમ
બસ મજામાં.
હ. તો આજે આપણે ટેકનોલોજી વિશે વાત ચર્ચા કરવાના છે.
હા બોલો બોલો.
હા જે રીતે આજનું આજના સમયે જે ટેકનોલોજી ચાલે છે. આગળના સમયમાં પહેલાના સમયમાં એટલી સુવિધાઓ નહોતી એટલી ટેક્નોલોજી વિકસિત નહતી. તો જે રીતે લોકોને મુશ્કેલી થતી જે તરત ફોન કોલ જાય છે કોઈને કંઈક બીમાર પડે છે તો ફોન કોલ જાય છે. એક્સિડન્ટ થાય છે તો ફોન ઇમરજન્સી કામ હોય તો ફોન કરી જે. તે જી પહેલાના સમયમાં જે કોઈ પણણ જરૂરિયાતના કામો હતા. ત્યારે તે જે એ લોકો જે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તો તે સમયે એટલી મુશ્કેલીઓ પડતી હતી. તો તે સમયે જે તે વ્યક્તિ કેટલું મુશ્કેલી અન અનુભવી રહ્યું હોય.
હા હા તમારી વાત એકદમ બરોબર છે, હા. આપણે જાણીએ છી કે મુું અગાઉ ના સમય આવ બધી ટેકનોલોજી ન હતી આ ટેકનોલોજી ન હોવાના કારણ આગઉ, રહેતા માણને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી. ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોવાના કારણે. માણસોને ઘણી બધી મુશ્કેલીઓને હાલાકીનોો સામનો કરવો પડ્યો હતો. આપણે જાણીએ કે હું જગાવી એવી નેટવર્કની સુવિધા ન હતી નેટવર્કની સુવિધા ન હોવાના કારણે, તે લોકોના એ લોકો પથરો લગતા હતા, પ્રો લગતા ત્યારે એ લોકોને જયારે પોતા યોગ્ય સમય પહોંચાડવા ન હોય તો તે લોકોને ખુબ તકલીફ પડતી હતી કારણ કે. પત્રના પ યોગ્ય ચોક્કસ એડસ લખી ન હોય અને યુગ સ્થળ નું નામ ના લખ્યું હોય ત્યારે પો પહોંચે યારે બીાર સ્થળે પહોંચી જાય છે, બીર સ્થળ જે પહોંચી જવાના કારણે જે સર પહોચો જોઈએ તે સર પહોંચ્યો નથી અને જે વ્યક્તિને પહોચવો વ્યક્તિને મળવા જઈએ તેને એને મળતા નથી એથી ઘણી બધી મુશ્કેલી પડી રહી છે અને આપડે જઈ સુધી બધાને એ સમયે ટેકનોલોજી ન હતી કે અગાઉ સમયસર પત્ર પહોચી જતો ન હતો પત્ર સમય કરતા પણ મોડો પહોંચ્યો અને તેથી તેના કારણે પણ લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આપણે જોઈએ તો અત્યારના સમયમાં આપણે જોઈએ તે મુજબ આવી ટેકનોલોજી આવી ગઈ છે કે નેટવર્ક એવું આવી ગયું છે કે દશ જ દશ જ સેકન્ડ માં આપડે વિદેશમાં પણ આપડે એસ એમ એસ કોઈ પણ સંભવ કરવો હોય તો આપણે આસાનીથી કરી શકીએ છીએ અને આસાનીથી સંભક થવાને કારણે આપણા સમયસર આપણું બધું કામ થઈ જતું હોય છે આપણે જાણીએ મુજબ અગાઉના સમયમાં આપણને પત્ર કોઈ વિદેશમાં અથવા કોઈ બહારના દેશોમાં આપણને પત્ર મોકલવો હોય તો સંદેશા અથવા કોઈ પણ વસ્તુ મોકલવા હોય તો ઘણા બધા મહિનાઓ લાગી જતા હતા પણ અત્યારના સમયમાં એવી આવી છે કે બે દિવસની અંદર જ બે દિવસની અંદર જ આપણને
બલે
બે દિવસની અંદર જ આપણને બધું જે સામાન આપણે પહોંચાડવો અથવા કોઈ પણ સંદેશો વ્યવહાર આપડે કરવો હોય હમણાં આસાનીથી કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ ને તે સમયસર થઇ જાય છે આ સમ અગાઉના સમયમાં આવી ટેકનોલોજી ન હોય જો તે લોકોને લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે બાબતે તમારી કેવી વિચારણા છે
હા તમારી વાત સાચી છે આજે જે કોઈ પણ આપડે પાર્સલ કે કોઈક ને કોઈ જરૂરિયાતની વસ્તુ મોકલવી હોય તો આપણે તરત જ એમને કુરિયર દ્વારા મોકલી શકીએ છીએ જે આપણને બે દિવસની અંદર અંદર એ પહોંચાડી દે છે જેથી તે ટાઈમ પણ ઓછો લે છે અને વસ્તુ પણ ટાઈમે પહોંચી જાય છે અને તે એ વ્યક્તિને જરૂરિયાતની વસ્તુ પણ ઉપયોગી બની જાય તે રીતે એનો સદુપયોગ કરી શકે છે જે જ્યારે પહેલાના જમાના પહેલાના ટાઈમે અ જરૂરિયાતની વસ્તુ ટાઈમે ન મળતા તે લોકોનો ટાઈમ તે લોકોને જરૂર જરૂરી જયારે જરૂર હોતી ત્યારે તે વસ્તુ ન મળતા એ લોકોને ઘણી બધી મુશ્કેલી અનુભવી જ્યારે આજે આપણે કોઈ પણ વસ્તુ કહીએ કે કોઈ પણ આપણે અ ઇમરજન્સી કે અ કોઈપણ લેટર માટે આપણે આજે ઘણી બધી એવી ડિજિટલ અ
હમ હા તમારી વાત એકદમ બરોબર છે આપણે જોઈએ તે મુજબ અગાઉના સમયમાં આપણને વાહન વ્યવહારની પણ સુવિધા એટલે જવા તો પરણવા સુવિધા ની કોઈ રે માંદું પડે તો કોઈ બીજ સ્થ હોય આ પછી શક ન હો એ સમય એ કટકમાં પહોચ પણ તે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી કારણ કે તે સમસ્યા પહચી શતો ન અને તે કામું બગડી જતું હોય છે બધુ કામ બગડી જવાના હોવાના કારણે એ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ. અત્યારના સમયમાં આપણે જોઈ તે વાહન વ્યહવાર ની આપને ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે જેમ કે બાઈક કાર બાઈક કાર પ્લસ ટ્રેન ટ્રેન જેવી આપણને સુવિધાઓ જોવા મળે છે. આપણે જો બાઈક લઈને બાઈક લઈને તો કાર કોઈ પણ સાધન નુ વાન સાધનો પોતાનો ટાઈમ સાચીને સમજ આપી પચ પહચી જતો હોય છેથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ માટે રાહત મળશે આપણે જણે અગાઉતાના સમયમાં વાહન વ્યવહાર ની સાથે આપણને લાઈટ લાઈટ ની બધી સુવિધાઓ વીજળીની સુવિધાઓ પણ આપને ખુબ અભાવ જોવા મળે. ને માવના સમયમાં આપવાને વીજળી નાના પ્રકારમાં આપણને વિજળી જોવા મળતી નથી આપણે જાણીએ છીએ તે મુજબ વીજળી ના હોવાના કારણે લોકોને ઘણો સમય અંધારામાં કાઢવો પડતો હતો અંધારામાં કાઢવાના હોવાથી એ લોકોને જે જે ગામડા વાળા વિસ્તારમાં લાઈટ ન હોવાથી રાતના જો જંગલી જાનવર હતા સાપ સાપ અથવા જેવા જેહરી જાનવર આવી રહ હત તે ખબર ના પડતી હતી અને ખબર ન આવી રહેવાના કારણે એ લોકોને
ને
આવી રહેવાના કારણે એ લોકોને સાફ કરતા કોઈ ઘેરી જીવ જંતુઓ કઢી જતા હતા લોકો ના યુધ ગ ખબર ના પડવા હોવાના કારણે એ લોકો યોગ્ય સમયે સારવાર લઈ શકતા ન હતા અને તેથી તેઓને ઘણીવાર વૃદ્ધઓ ન પણ સામનો કરવો પડી રહ્યો છે. પણ આજ આધુનિક સમયમાં આપણને વીજળીનો ભરપૂર ઉપયોગ કે જોવા મળે છે. આપણે જોય આજના સમયમાં હમણાંમાં એક ઘર એવું નથી કે જ્યાં વીજળી ન હોય. ઘરે ઘરે બધા ગામડામાં વીજળી આપણને જોવા મળે છે. ઠેર ઠેર આપણને વાહન વ્યવહાર ની વિજળી ની સુવિધા ઘણી બધી સુવિધા આપણને જોવા મળે છે. વીજળીની સુવિધાઓ ના કારણે આપણને ઘણી મુશ્કેલીઓ માંથી રાહત મળી છે. રાહાત મળવાને કારણે ખેૂ અ ખેડૂતોને પણ આગ લેવામાં અથવા વીજળી ને પી સમસ્યા આવવાના કારણે એ લોકો પણ પાક નેું પુરતું પાણી પાણી આપી શકે અને યોગ્ય સમયે તેનો પાક લઈ શકે. તો તે બાબતે તમારે શું કેવું છે.
હા સાચી વાત છે અ હવે આજ તે આપણે કોઈ પણ આપે આક ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે જેના આ આપણે આજે ઓનલાઈન શોપિંગ ઓનલાઈન કોઈ પણ કામ ઓનલાઈન આપણે કરી શકીએ છીએ જેમકે શોપિંગ કરવી હોય ઘરે બેઠા તો આપણે આરામથી ઘરે બેઠા શોપિંગ કરી શકીએ છીએ ઓનલાઈન આપડે ઘરની બહાર નીકળવાની જરૂર નથી મન મંગાવી શકીએ છેએ ઓનલાઈન આપણે કોઈ પણ કામ કોઈને કરી આપવું હોય તો ઓનલાઈન કામ પણ આજે ઘણા બધા એવા કામ છે જે ઓનલાઈન આપણે કરી શકીએ છીએ ટેકનોલોજી આજે એટલી આગળ વધી રહી છે જેથી આ આપ કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા કામ કરી શકે છે અને એનો ઘર અને એનું આ ડિજિટલી કોઈ પણ વર્ક એ આરામથી સંભાળી શકે એ રીતેનું આ કામ કરી શકે છે એટલે ટેકનોલોજી આપણે પણ એજ રીતે ચાલવું જોઈએ કે જેથી આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકીએ અને ઘરના કામ પણ ટાઈમેે થઈ જાય ઓનલાઈન એટલી બધું વધારે ચાલુ થઈ ગઈ છે જેમ કે આપણે કોઈ ખાવા માટેની વસ્તુઓ મંગાવી હોય તો એના માટે પણ એટલી બધી એપ્લિકેશન આટો છે એવું એટલી બધી આવી ગઈ છે ડોમિનોઝની પણ સ્પેશિયલ એપ્લિકેશન આવી ગઈ છે. એટલે તમે જુઓ કે આજે આ ટેકનોલોજી કેટલી આગળ વધી રહી છે અને આ વ્યક્તિ ને પણ એટલી રાહત મળી છે. કે એ કોઈ પણ હોય તો એ આરામથી મંગાવી શકે છે ઓનલાઈન ફૂડ એનું જમવાનું જો એ ઘરથી ટિફિન લઈને ના જ ફૂડ ઓનલાઈન ઓફિસ થી પણ મંગાવી શકે છે અને આરામથી પોતાનું જમવાનું જમી શકે છે અને કોઈ પણ આપણે ઘર બેઠા કોઈ પણ કામ તો આપણે પોતાના ફ્રી ટાઈમે આપણે તે કરી શકીએ છેએ. એટલે ટેકનોલોજી એ બહુ જ સારી રીતે અને સરળતાથી કામ માં ઉપયોગી બનેય છે અત્યારે જે પહેલા એટલું ઉપલબ્ધ નહોતું અને આગળના આ ટેકનોલોજી અરે જે આવી છે. તેના લીધે આપણે બહુ સરળતાથી જિંદગીને જીવી રહ્યા છીએ અને સરળતાથી આપણે એનો ઉપયોગ પણ કરી રહ્યા છે તો
હ.
પછી જો બધા જ એનો લાભ લઈ તો એ બધાના ઘરમાં આ સરળતાથી બધા પોતાનું ઘર ચલાવી શકે છે. અને જો આ ટેકનોલોજી બધા સમજતા થઈ જાય કે ના આ એક અ ખાલી ઇન્ટરનેટ કે એપ્લિકેશન જે ખાલી આ વાપરવા માટે જ નથી આપણા મોબાઈલ છે એ એમાં જે એપ્લિકેશન આવે એ ખાલી આપણા પોતાના એન્ટરટેન માટે એમાંથી પણ આપણે અર્નિંગ કરી શકીએ. એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે જો એ બધા સમજી જાય, તો એ પોતાનું, એના દ્વારા જ ઘર બેઠા અ કરી શકે છે, અને ઘણું બધું એમાંથી શીખી શકે છે. જેમ પોતાનું કામ જે પણલું ઇન્ટરેસ્ટ આવે જે તે વ્ય વ્યતિને, જે તે કામમાં. તે કામ એ ડિજિટલ આ ટેકનોલોજી મોબાઈલ. એન્ડ્રોઈડ મોબાઈલ આજે ઘર ઘર છે, જેનો સદઉપયોગ કરીને જો વ્યક્તિ પોતાના આગળ વધવાના અ પ કરે. કે ના હું આ ટેકનોલોજીનો યુઝ કરીને હું પણ આગળ વધી શકું અને પ થોડા ઘણા જે કાંઈ પણ, મને એની આવક મળે હું વપરાશ કરી શકું. તો હું પણ મારું ઘર, આરામથી ચલાવી શકું.
હા તમ. તમારી વાત એકદમ બરોબર છે આપ જાણીએ છીએ તમા ટેકનોલોજી એટલી બધી વધી રહી છે કે ઓળાના બાળકો એ લોકો પથરમાં પણ એ લોકોને ખુબ ઘણું સહાય મળ્યો છે આપણે જાણીએ છીએ અગાઉના સહાયમાં બાળકોને ભણતણમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી ઘણી બધી મુશ્કેલીઓ પડવાના કારણે બાળક યોગ્ય સમય વતર કો ન સમજ પડી હોય, તો તે કોઈના દ્વારા શીખ કોઈના પરથી શીખવા જતો હો હતો. ત્યારે કોઈ સમસ કોઈ શિક્ષક કે કોઈ શીખ વ્યક્તિ ન મળતો તેને. આવડતું ન હતો અને પરીક્ષા અથવા કોઈ પણ, એઝામમાં યોગ્ય પફોર્મન્સ આપ છે. ું ન હતું. અત્યના સમયમાં આપે જોઈ શકી મુબ બાળકોને ભણવા માટે પણ એટલી બધ મળી રહી છે કે. આપણને જા જે છે કે એ લોકો જો એ્િક હોવાના કારણે ગુગલ છે જેમ કેમ ગગા પરથી એ લોકો બાળકો ને કોઈ પણ કોઈ પણ ભણવામાં કોઈ પણ જા મુશ્કેલી પડતી પડી રતી હોય, તે લોકોને એનાથી દ પૂછી